કરો છો? દો.
તો હું એ કહેવા માંગુ છું કે આજે આપણે ઓનલાઈન શોપિંગ વિશે વાતો કરવા માંગતા છીએ. તો હું તમને બતાવું કે ઓનલાઈન શોપિંગ એ આપણા જીવનના કેટલી અન સુવિધાજનક બની ગયેલી છે અને આ આ આ ફ્યુચરમાં અને આ જીવનમાં તેનું મહત્ત્વ કેટલું છે.
હા તો તો તમે મને બતાવી શકો છો ને આ તો ખુબ જ જરૂરી બાબત છે મને જ બતાવો ને એના વિશે.
ઓકે તો હું એ કહેવા માગુ છું કે ઓનલાઈન શોપિંગ એ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. કારણ કે જે લોકો ઘરે બેઠા વસ્તુઓ ખરીદી શકે છે અને મોબાઈલ અને ઇન્ટરનેટથી ખરીદી ખરીદી તગે છે તેમના માટે તો ખૂબ જ સરળ બની ગયું છે. અને આનું શોપિંગ સમય અને મહેનત બંને બચાવે છે. જે વ્યક્તિ પોતાના કામમાંથી મુક્ત થતી બહાર નહીં જઈ શકે તો તે ઘરમાં જ બેઠીને પોતાનું શોપિંગ કરી શ કે છે. આજથી તેમના ઓનલાઈન શોપિંગમાં વિવિધ વસ્તુઓ ઉપલબ ઉપલબ્ધ હોય છે. જેમકે કાપડ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘરગથ્થુ વગેરે સરળતાથી આપણને મળી શકે છે. અને હું હું તો એ પણ કહેવા માગું છું કે જે બજારમાં આપણે જઈને શોપિંગ કરીએ છીએ તે ઘરમાં જ રહીને શોપિંગ સરળતાથી અ સરળતાથી થઈ શકે છે. જે બજારમાં ગઈને આપણે દુકાને દુકાને ફરીએ છીએ પછી આપણું અ અ શક્તિ મહેનત જાય છે આપણને થકાન લાગે છે અને આપણાં રિક્ષા ભાડું આ બધી જે મુશ્કેલીઓ પડે છે તે ઘર બેઠા શોપિંગમાં નથી થતું. આપણે અસંખ્ય વસ્તુઓ તેની ઉપર બતાવે છે અને જે આપને પસંદ થાય છે તે લઈ લઈએ છે. અથી હું કહું છું કે ઓનલાઈન ઓનલાઈન શોપિંગ એ આજના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. અને કેટલાક શોપિંગ કરવા માટે તો એના કેટલાક પ્લેટફોર્મ પણ છે. જે છે એમેઝોન, અને ફ્લિપકાર, અને મિંત્રા આ વેબસાઇટ એ ખૂબ જ જાણીતા છે અને ખૂબ જ લોકપ્રિ લોક પ્રિય બની ગઈ છે. જેના ઉપર સરળતાથી ખરીદી કરી શકે છે વિશ્વાસ રાખીને. અને કેટલાક એપો છે એ વિશ્વાસ વગરના હોય છે. જેમકે આપણને અ અમ જેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા સોશિલ મીડિયા ઉપર અ જે શોપિંગ કરે છે તેમાં ફેક આવે છે તેમમાં ત્યાંથી શોપિંગ કરવું તો ક્યારે જ નહીં કરવું જોઈએ એક એક વખત મેં અ અમ ઇન્સ્ટાગ્રામ ઉપરથી શોપિંગ કરેલી હતું પરંતુ અ તેમાં સારી વસ્તુ નિ આવેલી હતી એટલા માટે તેમાં ક્યારેય કેશ ઓન ડિલિવરી નિ થાય છે તેમાં જ પહેલાં પેમેન્ટ કરું ત્યાર પછી પોતાનો પ્રોડક્ટ લેવું પરંતુ આપણને પ્રોડક્ટ પ્રોડક્ટ મલે છે કે કે ની મલે છે એ આપણને ખબર ની હોય છે એટલા માટે હું કહુ છું કે જે પ્લેટફોર્મ ઉપર વિશ્વાસ જ તેના ઉપર જ શોપિંગ કરવું ખૂબ જ જરૂરી બની ગઈ છે. તો તમે મને એના વિશે થોડુંક ઊંડાણપૂર્વક માહિતી આપો ની.
હા તમે તો સારી વાત કરી ને ખરીદવું જોઈએ એટલે કે જે વિશ્વસનીય પ્લેટફોર્મ છે એનાથી ખરીદવી જોઈએ અને બાકી એવી જગ્યાઓથી નહી ખરીદવી જોઈએ હા તમારી વાત બરાબર છે ઓનલાઈન શોપિંગ ના જ લાભવાની વાત કરી લઈએ તો સૌથી મોટો લાભ તો એજ છે કે આપડી સમયની બચત થાય છે. સમયની બચત અ એટલે કે એવી બચત કે જે આપણે ભવિષ્યમાં એટલે કે, કોઈક પણ એ-એ એવા એટલે કે કોઈ પણ વસ્તુને લેવામાં ખરીદવામાં કામ આવી શકે છે, જ્યારે આપ આપળે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ, તો આપળે ઘણી બધી સમયની બચતો કરી શકીએ. આપળે શોપિંગ કરી શકીએ છીએ. આજકાલના લોકો નું જીવન એ ખુબ જ વ્યસ્ત બન્યું છે, આપણ બધાનેજ ખબર જ છે, તો બજારમાં જવાના સમય મળતો નથી. આવી સ્થિતિમાં શું કરીએ છે લોકો. તે લોકો ઓનલાઈન શોપિંગ ખુબ જ મદદરૂપ બને છે. બીજો મહત્વનો લાભ એ છે ને કે, ઓનલાઈન પ્લેટફોર્મ પર છે ને, હજારો પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જે નથી આપણને આપળી આજુબાજુમાં મળતા તે પણ એ આપણને ઓનલાઈન શોપિંગમાં મળી રહે છે. ખૂબ જ જરૂરી બાબત છે અને હું તો એવું માનું છું ને કે વ્યક્તિને ઓનલાઈન શોપિંગ કરવું એ ખૂબ જ સહેલું અને સરળ ભર્યું બનતું હોય છે, કારણ કે છે ને તે પોતાના ઘણા બધા એવું વસ્તુનો પણ એટલે કે, વધારે સારુંમાં સારો ભાવ, અને વધુ સારી ગુણવત્તા અને છે ને વ્યક્તિ એક જ દુકાનમાં જાય છે અને જઈને વસ્તુઓને ખરીદી લે છે ને તો, કદાચ છે ને તેને વધારે કઈક અ મોંઘી વસ્તુ મળી રેહ ને ઓછી ગુણવત્તા વાળી મરી મળી રહે, પરંતુ જો તે એવું નહી કરે ને, એટલે કે તે જો એ ઓનલાઈન શોપિંગ કરતો હોય તો તેને છે ને તેમાં વધારે ઓપોર્ચ્યુનિટી મળે છે, અને વધારે પડતું વસ્તુઓ એમાં જોવાનું મળે છે અને વધા અલગ અલગ એક જ વસ્તુનો ભાવ પણ અલગ અલગ હોય, એવું પણ ક્યારેક ક્યારેક બને છે. તો હું તો એવું માનું છું ને કે દરેક વ્યક્તિને, છેને ઓનલાઈન શોપિંગ કરવું જ જોઈએ. કેમ, કેમ કે છે ને એમાં છે ને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણને સસ્તી મળી જાય છે અને સહેલાઈ થી મળી જાય છે, આપણે જોઈ રહ્યા છેએ તો આજના સમયમાં કેટલીક બધી એવી પણ વસ્તુ હોય છે જે આપણે આજુબાજુ નથી મળતી, પરંતુ તે ઓનલાઈન મળી જતી હોય છે. એટલે માટે છે ને આ બધી બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ, કારણકે જો બધામાં ધ્યાન નહીં આપીએ ને તો કદાચ અ આપળે મોંંગી વસ્તુ પણ ખરીદી શકીશું અને એમ મેં હું તો એવું માનું છું ને, કે ઘરે બેઠા જે વસ્તુ આવી રહી આવી રહી છે, તો કેટલી સારી વાત છે, તમે એના વિશે પર શું માનો છો?
હા, તમે જે કીધું તે તો ખૂબજ સરસ છે અને હું એ પણ કહેવા માગુ છું કે, ઓનલાઈન પેમેન્ટ એ ખૂબજ સરળ બની ગઈ છે, કેમકે તેમાંથી એક મિનટ પણ ની લાગે છે ઓનલાઈન ડિલિવરી કરવા અ જે એ ડિજિટલ પેમેન્ટથી ઝડપથી ચૂકવણી કરી શકાય છે, આ તે પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે, પરંતુ ઓનલાઈન શોપિંગમાં કેટલાક નુકસાન પણ થાય છે. ક્યારેક વસ્તુઓ ગુણવત્તામાં સારી મળે છે, અને કેટલાક રતે તું ફોટામાં જે દેખાય છે, તે વસ્તુ સારી નથી હોય છે, પરંતુ વાસ્તવિક વસ્તુઓથી અલગ હોઈ પણ શકે છે. આથી મારો વિચાર છે, આજથી સચેત રાખવું એ ખૂબજ જરૂરી બની ગય છે. ફ્રોડ અને ઠગાઈનો ખતરો પણ રહે જ છે અને જ્યારે હું અગાડી કેય ગેલી કે જાણીતા વેબસાઇટથી ખરીદી કરવી એ ખૂબ જ જરૂરી છે, અને ઓનલાઈન રિવ્યૂ વાંચવાથી મદત મળે મળી શકે છે. આથી યોગ્ય નિર્ણય લઈ શકાય છે અને હું એ પણ કહું છું કે રેટિંગ અને રિફ્ટિની સુવિધા એ ખૂબજ વધી ગયું છે અને આથી ખોટી વસ્તુ પછી મોકલી શકાય છે અને ઓનલાઈન શોપિંગથી સમય બચાવી શકે છ અને લાંબી લનમાંથી પણ બચી શકે છે. જે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓનલાઈન શોપિંગ વધી ગયું છે, આથી દરેકને સુવિધા અમ મળી મળવી એ ખૂબ જ સારી બાબત છે. ઓનલાઈન એપ્લિકેશનથી ખરીદી સરળ બની ગઈ છે અને કોઈપણ પ્લેટફોર્મ ઉપર આપણને સમય સમયસર ખરીદી કરી શકે છે. જે ઓનલાઈન શોપિંગથી બજાર પર અસરે પડતે પડતી હોય છે, જે લોકલ દુકાનોને પડકાર મરવો, જેમકે અહ લોકલ દુકાનદારની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને તેમની મજબાઈ મજબૂતાઈ નથી રહેતું, પરંતુ બંનેનો સંતુલિત રહેવ એ ઉપયોગ કરવો એ ખૂબજ જરૂરી છે, જેના કારણે બંનેને નુકસાન ના થાય અને જરૂરી મુજબ ખરીદી કરો એ આપના ઉપર રહે છે અને સુરક્ષિત પેમેન્ટ વિકાસ પસંદ કરો એ ખૂબજ જરૂરી છે, ઓટીપી અને પાસ સ્વટને સુરક્ષિત રાખવું જોઈએ અને ગુપ્ત રાખવું જોઈએ, જેના કારણે કોઈ આપણે ફ્રોડથી બચી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગથી જીવન સરળ બની બની જાય છે અને લોકો સમય બચાવી શકાય છે અને કોઈપણ જગ્યા કે રહીને તો તે શોપિંગ કરી શકે છે અને ટેકનોલોજીના વિકાસ આપે છે અને હું તો એજ કહું કહેવા માંગુ છું કે ઓનલાઈન શોપિંગ એ આપણા જીવનને એક ફાયદાકારક બની ગય છે, તો તમે મને હજુ કઈ કહેવા માંગો છો, બહેન?
હા, અમે તો હણે સારી વાત કરી ને હું તો એવું કહું છ ને કે ઓનલાઈન શોપિંગ છે ને આપણને ચોવીસ કલાક મળી રહે છે, એટલે આપણ જયારે મન થાય કે ચાલો આપડે આજે ઓનલાઈન શોપિંગ કરીએ તો ત્યારે આપણે એમાં ઓનલાઈન શોપ કરી શકીશ, એમાં કોઈ પણ એવી બાધાઓ નથી, પરંતુ જો આપણે ઓનલાઈન, ઓફલાઈન શોપ કરતા હોય, તો તેમાં સમયની મર્યાદાઓ હોય. જેમકે આપડે રાત્રે નહી ચાલુ રહે, કા તો સન્ડે માર્કેટ બંધ રહે, તો કા તો ચાલુ રહે, એવી બધી મર્યાદા હોય છે. પરંતુ જો આપડે જોઈએ, તો ઓનલાઈન શોપિંગ એવમાં શું ફાયદો છે, આપડે ક્યારે પણ એમાં છે ને ઓનલાઈન શોપિંગ કરી શકીશું એમાં કોઈ ફાયંધો નથી, તો ચાલો બહેન તમારી સાથે મને છે વાત કરીને ખુબ જ સારો લ્યો અને હવે છે ને હું એવું પ્રયત્ન કરીશ કે હું વધારે વધારે ઓનલાઈન શોપિંગ કરાય અને કારણ કે છે ને હવે સમયની મર્યાદાઓ પણ આવી જ ગઈ છે અને ઉનાળા માં બહાર નીકળે બી તો કોણ તમને તો ખબરજ છે.
ઓકે ચાલો આજે આપણે પણ ખૂબ જ સારી રીતે વાતો કરી લીધા અને હું એ પણ કહેવા માગું છું કે અંતમાં કે ઓનલાઈન શોપિંગ ફાયદાકારક છે, પરંતુ સચેત રાખવી આપણા ઉપર જરૂરી છે. ઓકે બેહેન, આવે પછી આપ ને પછી કોલ કરીશું, તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ આભાર, ચાલો બહેન.